ઓલો.
અવાજ આવે છે મારો.
હન અવાજ આવે છે.
તો આજે આપડો ટોપિક આપડે તહેવારો વિશે વાત કરીશું બરોબર.
ઓકે તહેવારો વિશે વાત કરો ચાલો.
આ તો હવ તો મેં તો જોઈ લીધું. મને તો ખબર છે.
આપડે તો ગુજરાતના તહેવારની રાહ જોઈ રહ્યા છીએ. બીજો તો એક પણ તહેવાર ગમતો નથી.
એટલે મધન તહેવારો મા તા. પણ અવે બધન તેહવા થોડા-થોડા કરીને ઓછા થતા જાય છે. જેમ જેમ મોટા થઈ છે. એમ તહેવારોની વેલ્યુ ઓછી થતી જાય છે.
હા એ તો છે. જેમ જેમ આપડે મોટા થઈ રહ્યા એમ એમ તહેવારો ઉજવવાનું ઓછું કરતા જઈએ છી
અને પેલા જ્યા તહેવાર આવતો. એટલે પપ્પાન મમ્મીન બધાને એમ કેતા ભઈ કપડા નવા-નવા કપડા લેવા છે. ને ખરીદી કરવા જવું છ ન લોકોની ભીડ પણ દુકાનોમાં એટલી બધી જ હોય કે કોઈ ન કપડાની ખરીદી કરવી છે. અમ અ અન હવે તો કાઈ ના હોય. અહેવાર હોય કે શું હોય ત ખબર જ પડતી નથી
હા એ તો છે હવે તો લોકો ઓમ તહેવારો માણવાનું ધીરે ધીરે ઓછું કરી રહ્યા છે જે ખોટું છે આપડ આપણી પરંપરા છે તહેવાર ઉજવ અને એ આપણે જાળવી જોઈએ બધા તહેવારો આપણે મનથી ઉજવવા જોઈએ પછી ભલંગ ગમે કે ના ગમે આપણને પરંતુ જે આપડું છે એને આપડે સરખી રીતે ઉજવવું જ જોઈએ મારે માનવ છે
આપડે જે તહેવાર આવતો હોય એટ બધા પરિવાર વાળા સાથે ભેગા થઈ ને જમતા અને એ જમવાની મજા આવતી અને આજના સમયમાં ફવા સાથેધ સમય જ ઓછો હોય મળતો જ નથી કોઈ સમય જ નથી મળતો ભેગા થવાનો બધા પો તનીંદધ જ તહેવારે ઉજવતા હોય છે અ પણ જાય છે દહેવાર એમનું
હા બધા પોતપોતાની રીતે તહેવાર ઉજવીને ઉજવી દે છે કોઈ ભેગા નથી થતા પેલા ની
પરિવાર સાથે ઉજવે તો અતની જે પેઢી છે જે ફોનમાં છે તો એ બધી ફોનમાં જ બહાર નીકળીને તહેવારો પણ ઉજવે અને જેમ પરિવાર વાળાને જે આપ મળતા નથી એકબીજાને એ બધા પણ ભગા થઈને એકબીજાને જાણે એ ઓળખે કે આપડે બીજાને વિચારો એ બીજા સુધી મબ ના જુએ ઘર એને બધું કરી શકે એમ
હા એતો છે પછી આજે હવે આપડે તહેવાર આવવાનો છે રક્ષાબંધન તો એમાં તમારે કોઈ ખાસ પ્લાન
એ પ્લાન નથી આપ આપડે તો સવારે ઉ એ જે બે ને આપડા જોડે ગાખડી બાંધા આવીને બધુ બધું કરે એજ પ્રગ્રામ. બીજું કાઈ નહી.
કે ઓમ તો ખરેખર આપડો તહેવાર એટલો જ છે પરંતુ આજના બધા જે જનરેશન છે એ તો જો તહેવાર આવ્યો એટલે એનો મતલબ કે ફરવા જ જવાનું છે આપડે. એમ કરીને બધુ ફરવામાં જ પોતે ફરવા પહોંચી જશે પરંતુ તહેવાર નહી ઉજવે જેમ કે ક્યારેક હવે વોટિંગ આવે તો પણ એ એક તો જે રજા આવી તો એ રજાનું આપણે વોટિંગ કરવા માટે આપીએ તો એ લોકો વોટિંગ નથી કરતા અને ફરવા પહોંચી જાય છે આ કેક નજીક ના કોઈ પણ સ્થળ ઉપર ફરવા પહોંચી જાય કે વોટર પાર્ક જતા રહેે એવી રીતે ફરવા જતા હો તો એ તો ખોટી વાત છે ને જે આપણે જેના માટે દિવસ ફાળવવામાં આવ્યો હતો આપણે એ દિવસે એના વિશે જ કરવું જોઈએ ને ફરવા ના જવું જોઈએ.
એતો વાત હાચી જ હે.
ને ઘણા મે
સુ નથી. સર્વિસ કરવાથી તહેવાર તો માણ તું જ નથી ખાઈ ફરવા જ જોવે છે બધાને.
હા એટલે જ મે ઘણા ને જ જોયું છે જો આપડે રક્ષાબંધન આવે પછી પંદરમી ઓગસ્ટ હોય પછી જન્માષ્ટમી હોય તો એના એ ત્રણ વસ્તુ જોડે જોડે જ આવતું હોય છે મોસ્ટલી તો એના કારણે ને લોકો પછી એક વીક નું રજા કરીને ફરવા પહોંચી જાય છે લાંબા રૂટ ઉપર પરંતુ લોકો એકે તહેવાર ઉજવતા નથી આવ્યા જે એકદમ ખોટી વાત છે.
રહેવાની કઈ વેલ્યુ નથી એટલે અત્યારે બધાને પૈસા બહું આવી ગયા એટલે ફરવાનું અને ગુમવા જ આપડે શું કેહવાય ફરવા જતા બાર સાધનો લઈ લઈને અને જ્યાં સુધી તહેવાર ના પતે ને હા ત્યાં ઊંધી તો આવ તાય નથી અને પાછા કે કે શું ફરવાનું શું કે આપડે તહેવારમાં શું રજાઓ જ હોય ને બીજુ કાય હોય નઈ એટલે કે ફર ફર કરો. આવું બધુ. બરા
પરંતુ હોવ જોઈએ નાના બાળકોને એનાથી જાણી જ કરવા જોઈએ એની જગ્યાએ ફરવા જઈએ તો એમને આ તહેવારો વિશે જાણકારી મળે જ નહી અને એ પણ પછી રીતે કોઈ પણ તહેવાર ઉપર ફરવા જવાનું જ નક્કી કર લે આ તહેવાર ઉજવવાનું નક્કી જ ના કરે એમને ખબર જ ના હોય કે આ તહેવાર કેવી રીતે ઉજવવાનો કે શું કરવાનું હોય આમાં કે એ બધું ખબર જ ના હોય એમને
હા એતો વાત સારી પાછા આજકાલ લોકો ફોનમાં વધારે વેસ્ટ રહે એના કારણે આ બધું તહેવાર હોય તો ફોન જ રમતા હોય. અમારે બધા જે ભાઈબધો છે ને એજ કરે તહેવાર હોય ને એટલે બધાને વેકેશન જ કેવાય એક પ્રકારનું વેકેશન હોય આખો દિવસ બેઠા બેઠા ફોનમાં ગેમ પબજી પબજી જેવી બઉ હાલે રહી ને પબજી ગેમ તે બઉ રમ રમ કરે આખો દિવસ
પબજી અને
બીજુ કાઈના કરે ટાઈમ કાઢે કે એ સાંતિ હુઓ કે એસી ચાલુ બેહીને મજા કરે આવું થઈ ગયું હે. પેલા સારું હતું કે બધું વેલ્યુ થી વધી જે પણ તહેવાર હતો તહેવાર ની વેલ્યુ હોય. હવે આપડે ખાલી ભાહીવાળી નજીક તહેવાર આવે છે. એમાં બધા અલગ અલગ પ્રકારના તહેવારો હોય કે કાળી ચૌદુશ કાળી ચૌદુશ મહત્વ હોય. તેરસ હોય તો એના બધા જે પૈસા હોય કેની મવજા કરતા હોય આ બધી અલગ અલગ મેલીઓ હતી ન ચોપડાનું. પૂજન કરવાનું એની વેલ્યુ અલગ હતી અને અત્યારે કોઈને બી પડી જ નથી કદ કઈ કરતું પણ નથી એ જે નોકરી વાળ છે એ તો કઈ નઈ એમને તો ફરવા જ જતા એ તો વેકેશન મળવાની ન ને એક બે દિવસ પેલા વધધારે એક્સ્ટ્રા વેકેશન લઈને અને ભી ફરવા જ જતા ર એમ બા. અ્છ એ હું એ નને ભારતમાંમ એ દ સમજેતાારે ફરવા કેમ અઠવાયું અઠવાયું ઉપર ફરે હમ પછી આવે એટલે આવું થઈ ગયું એટલે કોને થવા પહેલી જ નથી હવે એેલે આપડે જે ગામડામાં હતું નહ તહેવાનું બહુ મહત્વ હતું. મજા એ પણ આવતી હમ બ સાથે નેતા ને એટલું મજા આવતી અને અત તો કોઈ સાથે જ નથી રહેતું પરિવારમાં અંદરથી એ જ જણ હોય પણ એક સાથે ના હોય બધા અલગ અલગ હોય મારા બધા એક જ ઘર રહ્યા હતા એટલે જે મજા આવતી ને એ થોડી અલગ જ હતી અનેવાય તો બધા ક શું કરવું જ નહીિ હોું બધાનું પોતાને તે ફરવું હોયને ફરેને ખાય ને જલસા કરે બેીજ તો
બસ હવે તો નવરાત્રીમાં પણ લોકો કો નવરાત્રીમાં ગરબા રમવાનું પણ ઓછું કરી દીધું છે બધાને પોતાની સમાજમાં સોસાયટીમાં થતા હોય તો એમાં નથી જવું હોતું અને છેક પછી ક્લબોમાં એવી રીતે પૈસા બગાડી બગાડીને ત્યાં ર માં જવું હોય છે
હા એમાં પણ શું થાય કે તહેવારમાં ઘરબાર ન તો કઈ મેલું જ નથી વાતી એમાં બધા હમ મ્યુઝિક વાગે સોંગ નેવા સોંગ વાગે ને એ જે હમરા મહત્વ જાયને એ એમને ના ના કર એ દેશ એ દેશ મ જે થતું હોય ને નાતા હોય જે સોંગ ઉપર એવા સોંગ કે સાંભળી પણ ના સાાય એવા સોંગ
હા એ છે ને એવા
બર રમતા હોય એટલે કોઈ મેલ્યું જ નથી પૈસંગ ગમાવાનું થયું જાવદ
અને ગરબા રમતા હોય એ બરોબર પરંતુ ગરબા એ ગરબા ની જેમ નથી રમતા હો જાણ કે ડાન્સ કરતા હોય ને એવી રીતે ગરબા રમતા હોય છે બધા તો એમાં શું મજા આવે એના કરતા સારું કે આખી સમાજ સાથે મળીને કે એવી રીતે જે સમાજ આવે કરતી ગરબાનું નવરાત્રી નું તો પછી એમાં બધા સાધે મળીને એક રાઉન્ડ કરીને માતાજી ના ફેરા ફરતે ગરબા કરે તો એ ગરબાનું
હ એ મહત્વ પણ બરાબર સમજતા નથી ને. પોતાને ને ફરવું છે. મજા કરવી. પણ એવી રીતે તાત જ હરબાદા ની જગ શું કરવા આયા હોય. અને પાછા આપડા પણ એવા જ પહેરશે એ જે શોભા બન ના દે. તહેવાર જે એનું ત કઈ મહત્વ જ નથી રહેતું.
હા નવરાત્રી ના તહેવાર માં જે રીતે પરંપરાગત જેવી રીતે ગરબા રમવામાં આવતા હતા પેલા તેવી રીતે હવે ભાગ્યે જ કોક સમાજોમાં કે એવી રીતે જોવા મળે છે નહી તો બાકી બધા ક્લબમાં એવી રીતે જેમ તેમમ રમતા હોય ગમે તે કપડા હોય એ ઠેકાણું પણ નથી હોતું કપડાંનું ગમે તે કપડાં પહેરીને રમતા હોય. નાઇટડ્રેસ પેરીને
પાછુ આજે મહત્વ છે ને. ગામડા ની અંદર હજી પણ છે પણ જે શહેરમાં જે આવી ગયા છે. એમ બધા થોડું ઓછું થઈ ગયું છે કદાચ સાડી વહેરતા અણ ચોરી આવતી. સ્પેશિયલ એના માટે એ પણ પેરતા કદાજ કોઈ જોઈ પણ નથી હોતી શું હોય બધી વસ્તુ ખબર નથી હોતી એ આપડા પણ એવા પેારે કે શરીરે હંકાય ન આખું.
હા એટલે જ એજ ને સ તહેવારોનું મહત્વ ધીરે ધીરે આપડા દેશમાં ઘટતું જ જાય છે, ઘટતું જ જાય છે એના માટે આપડણે કક કઈક કરવું જોઈએ શું કેવું.
હા એ તો વાત સાચી જ છે ને.
આપડે બધા ભેગા થઈને તહેવારોને તહેવારો પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ.
એ ને વાત સાચી છે આપડે આગતે શીખવા મળ્યું આપડે એક બીજા જે વાત કરવાથી.
હા સારું. મળીએ.
હા.